હલો હા કેમ છો બસ મજામાં તમે કેમ છો બેન? એકદમ મજામાં કેવું ચાલે છે વેકેશન બસ જો સરસ ચાલે છે હ ક્યાં ફરી આવ્યા વેકેશનમાં હજુ અમે તો ક્યાય નીકળ્યા નથી પણ સાપુતારા નો પ્લાન કરી રહ્યા છે કે એક બે દિવસ માટે જઈ શકાય એમ હા સરસ પલેસ છે હ સાપુતારા બઉુ સરસ છે
હમ હમ અને આ
અને આપણા એરિયા થી કેવામાં બી આવે ને કે ગુજરાત નું કાશ્મીર એટલે સાપુતારા હા, સાવ સાચી વાત કરી. હમ તમે ગયા છો તપુતારા હા અમે ગયા તા અમે લોકો કોરોના પહેલા ગયા હતા એક વખત સાપુતારા એટલે પણ બહુ જ મજા આવી છોકરાઓને તો એટલી મજા આવી હતી ને ત્યાં લેક છે અને અલગ અલગ પ્લેસીસ છે બધા જોવાના બહુ મજા પડી ગઈ હતી છોકરાઓને તો
બરાબર અમે
અમે એકચુલી એક વાર છે ને અમે લોકો ત્યાં આર્ટ કેમ્પમાં ગયેલા હતા
કોલેજની તરફથી તો ત્યાં ગયા ને તો ત્યાં છે ને નદી ક્રોસ કરીએ ને જેમ એટલે ડાબા હાથ સાઈડ પર જ ત્યાં એક આર્ટીિસ વિલેજ બનાવેલું છે હવે છે એ નાનું નાનું ટેન્ટ જેવા અને કડા જેવા રીતે જ બનાવેલું છે બધું આપણે જે અમ પેલી ઘર વપરાશની અને અ અમુક નિકાલ કરેલી વસ્તુઓ હોય ને એમાંથી જેમ કે માટલું છે તો માટલા માંથી એ લોકો એવું બધું આગળ એન્ટ્રી માં ડેકોરેશન કરેલો અને એના જ પેલા નાના-નાના આ ફુવારા જેવા બનાવેલા, પછી છોડ રોપવા માટે બી એ લોકો એવી જ અહ વેસ્ટ પેલો
પેલો કેવાય ને અહ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવેલી હોય ને એનો ઉપયોગ કરેલો. હા. આપડે કોઈ નવી જગ્યાએ જઈએ ને એટલે એ ત્યાં લોકોનું કંઈક ને કંઈક આપણને નવું આર્ટ જોવા મળે, અને શીખવા પણ મળે. જી-જી-જી. હમ્મ-હમ્મ. અમે લોકો સાપુતારા ગયા તા ને ત્યારે તો એટ એટલું સરસ ક્લાઇમેટ હતું ને કે સવારે ઉઠીએ એટલે એટલી સરસ ધુમ્મસ ને અમે જે હોટેલમાં રો કાણા હતા ને એ ત્યાંનો વ્યુ બહુ ફાઇન હત તો, તો સામે જ લેક દેખ ખાય. તો મોર્નિંગમાં ઉઠ્યે એટલે એટલું સરસ અમે લોકો જો ચાર દિવસ માટે ગયા તા. પણ બહુ જ મજા આવી તી. ક્લાઇમેટ બહુ સરસ હતું ને
એટલે બહુ મ હા બરાબર. ત્યાં છે ને યુવાનો ઉપર તરફ જઈએ ને તો ત્યાં પેરાગ્લાઈડિંગ પણ છે. એટલે ત્યાંથી જે લોકો સરસ મજાનું આખું ફેરવે એ લોકો સાથે જ આવે એક જણ અને પેરાગ્લાઈડિંગ કરાવીને પછી પાછા મૂકી બી દઈ તો અમે લોકો પણ ગયા વર્ષે જયારે ગયેલા ને તો ત્યારે ત્યાંનું છે ને મને કોઈ એ કીધું કે ત્યાંનું છે ને સૂર્યોદય ખાસ જોવાનું કારણ કે ડુંગરોની વચ્ચે થી નીકળે. હવે આપણે તીથલ અને બાજુ જતા હોઈએ તો ત્યાં સૂર્ય અસ્ત થતા તો જોતા હોય પણ સૂર્યોદય ખાસ જોવા નહી મળે આપણને. તો અમને ત્યાં કહ્યું તું જ્યાં રોકાયેલા ને ત્યાં હોટેલ વાળા ભાઈએ કહ્યું કે તમે વહેલી સવારે અગર ઉઠીને અ છ સાડા છ બાજુ બી નીકળી જશો ને તો આ બાજુના ઉપરના એરિયામાં તમને સૂર્યોદય થતા દેખાશે તો ત્યાં અ
અંધારું અંધારું જેવું લાગે અને જેમ જ સૂર્ય નીકળે ને એટલે ધીમે ધીમે ધીમે પછી એ ઉજાસ બધ ફેલાવા લાગે. હા ના એ વ્યુ બહ જ સરસ છે અમે પણ જોવા અમે એ સૂર્યોદય પણ જોવા ગયા તા અને પછી નેક્સ ડે સૂર્યાસ્ત પણ જોવા ગયા સૂર્યાસ્ત આપડે બધા બવ જ જોયો હોય પણ તમે કયો છો ને હા. પણ સૂર્યોદય તો જોવાની બહુ જ એ જે નેચરલ એના ઓરેન્જ ઓરેન્જ કિરણો જે પડે અને જે મજા આવે એ તો આપણે ફીલ કરી શક કે ક્યારે આપડે બોલી જ ના શકીએ. કેકે કેવું લાગતું તું
હમ્મ હમ્મ હમ્મ અને ખાસ પેલું ટેબલ ટોપ પોઈન્ટ પર જઈએ ને તો ત્યાં પેલું સાયકલ પેલી બે-બે જણ સાથે બેસ સીને ચલાવી શકીએ એવી એક એમાં બી મજા આવે કે ચલો કપલમાં આપણે સાથે જઈને સાયકલ ચલાવી શકીએ. કે પછી પેલું ઇલેક્ટ્રિક શું સ્કૂટર હતું ને તો મેં એ પહેલી વાર જ ટ્રાય કર્યું કે કઈ રીતે ચલાવે કારણ કે એમાં
કે એમાં એક્સલેટર તો હોય જ નહી ખાલી હેન્ડલ ને પકડી ને આગળ તરફ વાળીએ એટલે આગળ ચાલે ને થોડુંક પાછળ ખેંચીએ એટલે પાછ જુ બ્રેક લાગી જાય એમ. હા મેં એ એક્સપિરિયન્સ ત્યાં ફસ્ટ ટાઈમ કર્યો હતો મેં પણ. અમે જયારે ગયા તા ને ત્યારે.
બરાબર.
અને ત્યાંનું ત્યાંના માણસો પણ એટલા સારા છે ને કે આપડે જઈએ ને એટલે આપણને એટલા સરસ ટ્રીટ કરે છે. ને એટલે આમ તો આપણા ગુજરાત તીયોજ છે એટલે આપણા જેવા જ હોય. પણ તો બી સારા છે. બોવ મજા આવે છે ત્યાં જઈએ ને તો.
ને ત્યાં વાતાવરણ એક બી બઉ સુંદર હોય છે, અને સાથે છે ત્યાંનું ફૂડ અને એ બધું બી કેવું બહુ મોંઘું નહી સરળતાથી મળી રહે એવું, હવે મેગી આપણે ઘરે તો ખાતા હોઈએ, પણ ત્યાંની હોય ને એનો ટેસ્ટ પાછો જુદો જ.
જુદો જ. હમ્મ-હમ્મ.
અને મારા અહ દીકરાને તો ખાસ શું ગમે ખબર કે, ત્યાં પેલું મેગીની સ્ટોલ્સ પર આપણે જઈએ ને તો ગ્લાસ માં પાણી ભરીને એ લોકોએ પેલું ધાણો મૂકી રાખેલો હોય, કે પુદીનો મૂકી રાખેલો હોય. તો એમ કે મમ્મા આ લોકો એ તો ધાણા ને ને પુદીના ને પણ પ્લાન્ટની
હા છોકરાવ ને કંઈક નવું વું જોવે ને એટલે મ આવે, અને હું તો કહું સારું કે એ લોકો જો એનો ઓબ્ઝર્વેશન બી કરે છે કે ચલો ધાણા આવી રીતે મૂક્યા છે પુદીના આવી રીતે મૂક્યા છે કે એ લોકોને જોવા પણ અમે લોકો ત્યાં ગયાતા ને તો ત્યાં અહ અમ અહ ત્યાં માલ રોડ જેવું છે, લાઈક શોપિંગ માર્ટ તેનો તો ત્યા એક ક શોપ હતી ત્યાં વાસ માંથી બનાવેલી બધી વસ્તુઓ એ લોકો વેચતા તા. કે લાઇક અહ વાસ ની ટોપલી બનાવેલી છે, એનું બાસ્કેટ બનાવેલું છે, અહ બ અહ ઢાકણ વાળું બાસ્કેટ છે કે તમે અલગ અલગ વે માં એનો યુઝ કરી શક કોણતો એ છોકરાઓને જોઈ ને એટલી મજા આવી ને અને મારા દીકરા એ તો ત્યાં કે એટલી શોપિંગ કરી ને કે મમ્મી આ એ એ એટલું સરસ છે ને કે આપણને બધે ના જોવા મેડ એમ. નહીં મળે. ત્યાં ચાચા શોપ બી છે એક આપણે સર્કલ છે ને સર્કલ થી આપડે જમણા હાથ તરફ જઈએ ને સુગર એન્ડ સ્પાઈસ અને એવું બધું આવે એના પેલા જ એક
છે એ બહુ જૂની દુકાન છે. જેમાં એ લોકો છે ને ત્યાંના બધા જે આદિવાસી લોકો રહી ને એ લોકોએ હાથ થી બનાવેલી વસ્તુઓ એ લોકો વેચે તો અમે લોકોએ જયારે ત્યાં વિઝિટ કરી હતી ને તો ત્યાં જેમ બાવળની દાળકી હોય ને આપડે દાંતણ કરીએ
હા. બોલો કેવી સરસ છોકરાઓને નવું જોવા મળ્યું અને નવું આપણને પણ જોવા મળે હા અને આઈડિયા બી મળે કે જરૂરી નથી કે પેલી પેન્સિલ મળે તે આવી રીતે બી આપે કોઈક વાર આવું જરૂર પડે તો આવી રીતે લાકડાની અંદર ગ્રેફાઈડ નાખીને એને બી એઝ અ પેન્સિલ વાપરી શકીએા અમે લોકો ને ત્યારે ત્યાં એક્ઝિબિશન હતું એક અ લાાઈક રોડ ઉપર જ સ્ટોલ મૂકેલા હતા અને એક એન્ટ્રી વે જેવું બનાવ્યું તું ને થોડું ચાર્જ ચાર્જસ કે અંદર જવા માટે તમારે ચાર્જ એમ પણ ત્યાં એક એક લેડી હતી એ હાથેથી ગૂથેલા અ લાઈક ઊનથી અને બીજા જ દોરાથી એલે કોટન ના દોરા થી અ ગૂથેલા કપડા ને સ્કાફને એટલું સરસ ક્રિએટિવિટી હતી એની પાસે એટલું સરસ સરસ હતું ને કે અમે ત્યાંથી એક શર્ટ પણ લીધો હતો તો એટલો આપણને એવું ક્યાંય બીજે ન જોવા મળે.
હમ હમ હમ નહી પણ ત્યાંનું વાતાવરણ લઈ લો કે પછી ત્યાંની આજુબાજુની હરિયાળી લઈ લો કે ત્યાંના લોકો ને મળીએ તો આપણે ઓલરેડી જે સીટી એરિયામાં રેતા હોઈએ ને તો ત્યાં જઈએ ત્યારે ખબર પડે કે આપડણે કેટલું બધું
ગુમાવી રહ્યા છે સિટીમાં હા સાવ સાચી વાત છે.
અમે તો એક વાર ગયેલા તો ત્યાં છે ને તે આવું જ ઉનાળા માં એટલે ચણા થયેલા હતા એ લોકોને ત્યાં પોપટા બેસેલા તો એક ત્યાં ગામમાં જ અમે વિઝિટ કરી થોડુંક અંતરિયાળમાં ગયા તો એમણે કીધું કે ચાલો અમે તમને બતાવીએ અહીયા અમે શું ગ્રો કરીએ એમ તો ત્યાં ચણા તોડી તોડીને અમે ખાધા તો એ નેચરલ હતા પાછા અ દીકરો એજ કે એમ કે મમ્મા અહીયા કેટલું સરસ
હા સાચી વાત છે અને મેં તો એવું પણ સાંભળ્યું છે. કે સાપુતારા થી થોડે દૂર જોઈએ ને એટલે ત્યાં છે ને ગ્રેપસ માંથી એનું જ્યુસ બનાવે છે એની એક આખી ફેકટરી છે તો એ પણ સારી વિઝિટ કરવા જેવી છે. પણ એ મેં જોઈ નથી ની પણ મેં એના વિશે સાંભળ્યું છે ખરી કે એ લોકો આપડે ખબર છે ઓલા મુવીમાં આવેલું છે કે ટમેટા અ ટમેટા નો રસ કાઢે છે. પગેથી જ. એવી રીતે જ કઈક એવું એ લોકો ફેસ્ટિવલ પણ ઉજવે છે. અને ત્યાં ગ્રેપ્સ હોય ને બ્લેક ગ્રેપસ. એને પગેથી જ છુન્દો કરે. લાઈક પગ ક્લીન કરીને અને પછી કે જે એનું અ એનો જ્યુસમાં એ લોકો હા. લોકો ફ્રેશ જ્યુસ જ આપે કે એમાં કશું એડ નહી કરવાનું કે એવી રીતનું પણ ત્યાં હોય છે પણ એને પછી એ લોકો ફિલ્ટર કરે છે. એટલે તો એ હવે વિચાર છે કે જયારે નેક્સ્ટ ટાઈમ જયારે પણ સાપુતારા જઈએ ને તો એની વિઝિટ કરવી છે. કે કઈક નવો કોન્સેપ્ટ છે. એમ.
અને ઇવન ત્યાં મધમાખી ઉછેર કેન્દ્ર પણ છે એટલે ત્યાંથી અમે લોકોએ જુદા જુદા ફ્લેવર ના મધ લીધેલા. એટલે એ લોકો શું કરે કે છે ને બાવળ જ્યાં બહુ બધા હોય ને ત્યાં પેલું મધમાખીનું એ લોકોએ જે બનાવેલું હોય ને આર્ટિફિશિયલ એ ત્યાં મૂકી આવે એટલે એમાં ત્યાંના ફૂલો માંથી રસ ચૂસે ને એટલે બાવળ વા હડ સ્મેલ આવે. રાય ના ખેતર હોય ત્યાં વચ્ચે મૂકી આવે એટલે રાય નો ફ્લેવર મળે. ગુલાબ નો હોય તો ત્યાં ગુલાબ નો ફ્લેવર એટલે એ લોકો જુદા જુદા ના મધ પણ વેચે અને આપડે એને પેલું પેલું જોઈ બી શકીએ હાથમાં લઈને પકડીને
ને સ્વાદ કરીને અને એનું વેસ પણ ચખાડે એ લોકો. હ ના ના સારું છે. એટલે આપડા ગુજરાત માં જ આવી ઘણી બધી પ્લેસો છે કે જે એની રીતેજ આપણ ને ખબર જ નથી હોતી. પણ આપડે એકા બીજે સાથે વાતો કરીએ તો આપડે નવું નવું જાણવા મળ્યું. આઇડિય મળે તો જો ને તમારી સાથે વાત કરી કરીને બી કેટલું જાણવા મળ્યું. હા સાચી વાત છે. સારું પાછા આપડે પાછી બીજી વાર વાતો કરશુ ને ત્યારે આપડે નવ આપલે સીસે કરશું. તો આથી વિશેસ કંઈક આપણ ને જાણવા મળશે સારું ત્યારે. ચોક્કસ ચોક્કસ હા સારું સારુ હા બાય. બાય.